હેલો.
હલો
હા કેમ છો?
હા હા કેમ છો ગુડ મોર્નિંગ.
ગુડ મોર્નિંગ બહુ ઘણા સમય પછી ફોન કર્યો તમે.
હા હા મેં આજે તમને સવાર સવારમાં જ યાદ કરી લીધા.
ઓકે સારું કહેવાય.
હમ્મ.
શું કરે ચાઈ નાસ્તો કરાઈ ગયો.
ચાઇ નાસ્તો થઇ ગયો આજે જરાક જવાનું છે.
હા.
મજા ઘરે ના થોડાક લગ્ન મા જવાનાસે
હમ તો રજા પારેલી છે.
હા રજા પડેલી છે આજે.
હા હા હા.
ઘરના જ લગ્ન છે ને એકલે હ જરક રજા પાડી દીધી છે. શું કેવ તમારે?
બસ ચાલ્યા કરે આ નાસ્તા કરવાની તૈયારી જ છે ચાય બનતી છે.
હા હા બરાબર.
ઢોકળા બનાવેલા છે આજે તો નાસ્તામાં.
અમે પણ આજે ખમણ ખાધા છે મંગાવીને બાર થી.
હમ અમારા તો તો ઘરે જ બનાઈ કરે છે.
હા એટલે અમારે ઘરે પણ ઘરે જ બનાવીએ છી છે પણ આજે શું લગ્નમાં જવાનું એટલે બધ તૈયાર થવામાં બધા ટાઈમ જાય એટલે બારથી જ હા એટલે બાર થી જ મંગાવી દીધો.
હમ હ બરાબર સારું છે સારું.
હ તે તો અમારા ગામમાં જ લગ્ન આવવાના છે.
એવું છે જાન આવાની છેને? હા છે હા છોકરી ના લગ્ન છે મને પણ જાણ હતી હમ. હવે ઘરના ક આવશે હવે મે રીતે રજા અગાઉ. પડી જાય છે એટલે મારે જોબ પર જવું પડશે એટલે
હા હા એટલે અમારે તો શું ઘરનું લાગે ને એટલે જવા પડે. હમ
આમ ત્રન તો છે ઘરના જશે એટલે ચાલી જશે.
હમ એમ તો અમારા ઘરે પણ બધું તૈયારી થઇ ગય છે લગ્ન ની.
હ જન તો તમારે મોડી જ લાવશે એટલે મેં પણ જોબ પરથી આવી રેસો. સાંજે એટલે
હમ હમ
હ
હ બપોર પછી અમારે જણ નીકળ એટલે તમારા મંડપ બાજુ છે ને
કેટાવી જવા જોબ પરથી
હા મંડપ બાજુ અમારે અગિયાર સાડા અગિયાર
થઈ જાય હ શાંતી થઈ જાય
દનપટતા સાડા બાર એક વાગે જાય.
હા બરાબર.
શુ કેવુ બીજું હમણાં તો બાર જતા હ છો ન
હા. ક્યારે તો નોકરી પર જતા છે હું જોબ પર.
હમ હમ
એલે એક ગાડીમાં જાઉં છું એટલે જલ્દી આવી રહું પાંચ વાગ્યા ઘરે હું શું.
બરાબર તો તાપ જ એટલો બધો છે કે તમે લગ્ન વાળા તો કેમ નાચતા બી હોય તાપમા.
હમ બહ ગરમી છે.
મને ડીજા નો ઓર્ડર પણ આપ્યો હતો તે ભાઈ પણ મારા પાસે અ દસ વીસ હજાર રૂપિયા લીધા હતા
ગગ નાનું
હા એ બધું પેણાનું ને જાનનુંું બધું લઈ લીધું સાથે જ
હા હા હા બરાબર
એમ તો લગ્ન કરવા જાય તો બહુ જ ખર્ચો વધી જતો હોય છે.
હમ ખર્ચા વધી જ જાય છે.
પછી તો સમૂહમાં લગ્ન કરી લે તો પણ સારું કહેવાય એમ
કે એ તો સમૂમાં જ બરા પૈસા બચત માટે સમૂહમાં જ બેસી જાય છે, અને સમૂહમાં બેસવાનો ફાયદા પણ એટ થાય છે, કે આપણને ઘરે ચીજ વસ્તુ આપણા ઘરને લગતું ચીજ વસ્તુ બધું આપે છે સમાજ દ્વારા એટલે સમૂહમાં લગ્ન માં બેસવામાં બહુ સારું કેવાય
હમ અગાઉ અમારા સમાજના સમૂહ લગ્ન હતા ને અત્યારે શું શું આપેલું કેમ કે તમને
હા
તેમાં કબાત હતો બધા પછી કાચના ઘરણા હતા
હા
પછી વાસણ હતા ઘણા બધા
હા
એટલે મતલબ કે હા કુકર એમ મતલબ કે ઘર વપરાશ માં વપરાયને તેવુંસ્ત
ચાંદ નું મંગળસૂત્ર પણ આપે છે.
હા એટલે તેવું વસ્તુ વપરાય એમ
હા હા હા
તેવું વસ્તુ આપતા હતા એ લોકો
કપડા પણ એક પેટી ભરીને આપે છે છોકરી ના
હા હા બરાબર હમ
કન્યાનાંદ પેટે
હા એ લોકો એમ એ લોકો શું ખુશી થી આપતા હોય છે, એજ જમોક બહાર થી આવતા હોય છે, ને એ લોકો પણ
તેમાંથી એ લોકો આપે છે, એમ
હા તો એમ
હ દસ જોરા હોય તો દસ જોરા ને આપે જેટલા જોરાય તે પ્રમાણે એ લોકો સેટિંગ કરીને આપી દે
હા તે વખતે તો એકસોને આઠ ખણ જોડા હતા પણ બહ જ ઘણા બધા વ્યક્તિઓ ભેગા થ્યા હતા
હા
ભોજન પણ સારું બનાવ્યું હતું જેમ કે ગુલાબ જામુન
હા.
અમન, રસગુલ્લા. મંચુરિયન એ ઘણી બધી વેરાયટીઓ મૂકી હતી.
હા, એ સમૂહ લગ્ન થી તિથલ માં થયેલા હતા ને, એકસો આઠ સ્વામિનારાયણ વાળા. કદી આપ્યા કે તેની વાત કરો છો તમે
હા હા તમે પણ આવેલા હતા
પણ આવી લેટને અમારે સજામાં ત્યા આવેલા
આટલા બધા માણસોમાં તમે કદાચ મળવાનું
હા હા હા સ્વામિનારાયણ નું મંદિર છે ત્યાં જ બહાર ગાઉ ગ્રાઉન્ડ પર જ જતા
હા, પછી તો બાળકો લોકો પણ મસ્તી કરતા હતા, એટલે પછી એ લોકોને પણ કંઈ તિથલ બીચ પર ફેરવી લાવ્યા અમે પણ.
હા, દૈર આકનેે.
હમ, એટલે આવેલા આવેલા ફેરવી જવાય એમ.
હમ, હ, અને ત્યાંથી આપડે નજીકમાં જ સાંઈ બાબા નું મંદિર પણ છે. ત પણ જઈ હ.
હમ. ત્યાં પણ અમે દર્શન કર્યા હતા. એમ ત્યાં તો શું ગુરુવારે જમાડે પણ છે.
હા.
ખિચડી કડીને
હા.
હમ, તેમજ એટલા બધા શ લગનમાં એટલી વેરાયટી બનાવલી હતી કે તેમાં કયું ખાઈને ક્યું એમજ પેટ ભરે છે, બે-ત્રણ વેરાયટી ખાય એટલે.
હા, હા, હા.
હમ.
સ્વામિનારાયણ મંદિર માં પણ દર પૂનમે સ્વામિનારાયણ તરફ થી મહાપ્રસાદ નું આયોજન હોય જ છે, પૂનમ ના દિવસે.
હા હા, સારું કહેવાય. આ બધી ઘણી યોજના હોય છે, કે જેથી ગરીબ લોકો પણ તેનો લાભ ઉઠાવી શકતા હોય છે.
હા.
તેમજ આપડે જોવા જઈએ તો, બીલીમોરામાં જલારામ બાપાનું મંદિર, તેમાં દરરોજ સવાર સાંજ બનાવતા હોય છે. તે ભોજન, અને એમને જમતા હોય છે, જરૂરિયાતમંદ વ્યક્તિ લોકોને
બરાબર, ભિક્ષુભ ભોજન માટે એ લોકો જમશે.
હા, આવી બધી સેવા કરતા રહી ને તો પછી માણસ અને મંદિર બાંધવા જ. આગળ જાય, અને સારું કરે એમ એ લોકો.
બરાબર.
તમારું શું કહેવાનું, આવું કામ કરતું રહેવું જોઈએ ને?
હમ, હમ.
એટલે કે, આપણને રસ્તા પર જરૂરિયાતમંદ વ્યક્તિ મળ્યા હોય તો, તેને પાંચ દસ રૂપિયા આપી તેમનું. પણ ખુશ થઇ જાય, અને આપડે પણ ભગવાન ના આશીર્વાદ બની રહે.
હમ, હમ, હમ. સારું કેવાઈ.
હમ. એ, હું તો કરું જ છું. તમે પણ કરજો એમ.
હમ, ચોક્કસ.
શું કરે ઘરના બધા?
સારા છે, સારા છે. તમારા ઘરે બધા કેવા છે?
હા બો મજામાં છે જે લોકો કલે જ ગયો હતો શોપિંગ કરવા માટે તે ઘણા બધા કપડા લાવ્યા હતા તે લોકો હવે કયા કપડાં પહેરવા છે ક કાલે એમ કને નક્કી કર્યા કરતા છે એ લોકો
હા.
હું તો તૈયાર થઈને બેસી ગયો, એટલે તમને થોડો યાદ કરી ને ફોન કર્યો.
હા.
એ. હમ, એ લોકોને તો પાછું છોકરી લોકોને તો તૈયાર થવામાં વાર પણ બહુ લાગશે, કેમ કે મેકઅપ લગાવે બધું
કલાકણી ગલાક પા લોકોને તો
હા એટલે તૈયાર થતાતા વાર લાગે એમ સાડી પહેરવાનું ને એમ
હમ હા
ફનમાં હમણાં ચાલે ને એટલે એ લોકો પેટ હોય છે એમ
હા
હમ તમે કેટલા વાગે જાઓ છો જોબ પર
બપ્પર હવે છ છ સાડા છ વાગે નીકળીએ
હા હા બરાબર છે બરાબર છે
એક કલાક લાગે ગાડી ઈકો માં તો
હા હા સારું કેવાય
એટલે સાત વાગે પહોંચી જઈએે છ વાગે નીકળીે સાત વાગે પહોંચી જઈએ અને ત્રણ વાગે છૂટી તો ચાર સાડા ચાર વાગે ઘરે આવી જઈએ
હમ મેમ પણ હમણાં તો લગ્ન છે એટલે પાંચ દિવસની રજા મૂકી દીધેલી છે
હા
એટલે ઘરના લગન એટલે થોડુંક સાદ સરરખાર આપે તો સારું કેવાય એમ
હમ હમ
નહી તો બે ત્રણ વ્યક્તિ કહીને તોણા મારી જાય એના કરતા આપડણે રજા પડેલી પોસાય હ એટલે ઘરના બાજુ વાળા રજા પાડે ને અને ઘેરના રજાની સારું ન કેહેવાય
હમ લગ્ન છે તો પણ નોકરી પર જાય છે એમ કેવા માણ છો
હમ હમ એટલે આપડે મદદ કરવાની એમ બીજાને
હમ કરવી જોઈએ મને તો
હમ હમ તમે પણ હવે નોકરી પર જવાનો હશો કે
હા હવે તૈયારી જ છે
હમ હમ કઈ નઈ એમ તો કઈ નઈ લગ્નમાં આવજો અમારે તરફ અને તમારા તહીંયાથી બી
આવી જણાવ ને એ પેલા મે એટલે ત્યાં આપડે મળીએ
હમ હમ આજ રીતે મે બધા મિત્રોને ફોન કરતો જ છું અને તમને પણ ફોન કર્યો જ છે
હા
એટ થોડાક આમ તો ચુકાઈ જતું હોય છે ઘણી વાર આપણે ઉતાવળમાં હોઈએ તો
હા
એટલે થોડુંક યાદ કરીને કરી દીધું બધાને મિત્રો ને વાતો
હમ સારી જાય સારી જ
એટલે એ લોકો આવે તો જરાક સારું લાગે કે હા આવીયે એમ
હમ
હમ
ઓકે
હમ ચાલો તો તમે
ચાલુ તો હવે મારે પણ હવે દસ પંદર મિનિટ બાકી રહી ગઈ છે તૈયારી કરીએ. ચાલો હે આવીએ.
હા સારું સારું મેં ફોન કરીશ તમને અમે ત્યાં આવીએ એટલે.
હા હા ચાલો ચાલો
વ્યવસ્થા કરી મૂકજો હા ને.
ઓકે હા
પાણીની ને એવું.
હા હા
એટલે છોકરા લોકો શું ત્યાં નાચે કૂદસે તો થોડુંક. ઠંડૂ મંગાવી મૂકજો. હા એ તો હું તમને પૈસા આપી દઈશ પાછળથી સારું ચલો
ચાલો ઓકે બાય.
બાય હ
હા